હા શું હાલે કેમ છે.
બસ તા બધુંબમજામાં તું કે.
બસ શાંતિ આવ્યો ને.
હા આવી ગયો આવી ગયો ત્યાં જ મેં કુલ મૂકી તોને આની પહેલાં વારો.
બીજા ફ્રેન્ડને જે કર્યો હતો ને.
ઓકે ઓકે ઓકે ઓકે ઓકે ઓકે. હા હોય શકે બસ હાલે હે.
સોમનાથ જવું પડશે એક દસ હા દસ નબ કરવા પડશે.
હોવ તું તો હમણાં ગયો તો ને ઉજ્જૈન
અરે વાત જ મૂકી દે ત્યાં ની ત્યાં
કેમ મારેક હે મારેઘણા ટાઈમથી વિચારી રહ્યો જાઉ જાઉ મળે જ નથી આવતો તું બે વાર જઈ આયો પછી શું કેવું
હોવ બોલાવો આવશે ત્યારે જવાશે
હોવ એ વાત સાચી આની પેહલા તું ગયો તો ન એકવાર હમણાં મતલબ અહીંયા આવીને પછી હા
અહીંયા અને અહીંયા પેલાં ગ્યો તો અહીંયા આવ્યા પછી
હું આવ્યો એ પેહલા ગ્યો તો
હમ ઈતો વચન બીજ બીજે કઈક ગયો હતો.
ઓકે ઓકે.
તો સારું છે મતલબ ત્યાં તને. ઓ ફરવાનું બધું સારું છે. મંદિરના તે મતલબ કંટાળો ના આવે એમ. આધ્યાત્મિક વાતાવરણ આ તે
બરાબર ત્યાં ઓલું અત્યારે પ્રસાદી ધરે છે. છે કે નથી બિયર વાળી.
હા એ છે પદમાં મતલબ લઈ જવું પડે હું આવ ગામમાંથી એમ.
બરાબર મતલબ મતલબ મહાદેવ ને જે મહાદેવ ઉપર જ ચડે એમ બિયર.
ના ત્યાં નથી ચડતો સામે મતલબ એતો ઉજ્જૈનનું મંદિરને ત્યાં નથી. બીજુ મંદિરે કાલભેરવનું.
ક્યાં છે.
આગળ મતલબ ઉજ્જૈન જોવ તો આગળ બે ત્રણ કિલોમી
તો એનું શું નામ હે.
કાળભૈરવ.
અચ્છા તો ઉજ્જૈનમાં છે એનું શું નામ હે ઓમકારેશ્વર. મહાકાલ, મહાકાલ, મહાકાલના
ઓમકારે સરી હવાથી
ત્યાંથી આગળ એમ
હા, ઉજ્જૈનથી આગળ જાવને ઇન્દોર આવે, ઇન્દોરથી પછી ઓમકારેશ્વર આવે, એમ
કેટલુંક દૂર હશે અંદાજે.
રો કેટલાક કિલોમીટર તો યાદ નથી મને નજીક જ છે, ત્રણ-ચાર કલાક જેવું થાય.
તો, ત સારું કેવાય કે જ હોય ત્યાં જ હોય તો.
એ જ્યોતિર્લિંગ જ છે. એમ
બરાબર.
બાર જ્યોતિર્લિંગનું હા એટલે ઉજ્જૈન સમાજ જવું ને તો ચારસો રૂપિયા જાય ટેક્સીના ચારસો, જવાના ચારસો, આવવાના
ઉજ્જૈનથી
હા, પ્રાઇવેટ ટેક્સી હા, એક દિવસ લાગી જાય મતલબ આવવા, જવાનો આમ રસ્તો થોડો ખોલો છે. એટલા માટે
બરાબર, બરાબર એમપીમાં જ છે ને એમપી?
હા, એમ પીમાં.
બરાબર, બરાબર. અહિયાંથી હતો.
અહીંયાથી અમદાવાદ ટ્રેન જાય
અહીંયાથી સાંજે
હા, ટાઈમ તો ઘણા બધા દિવસ બે-ચાર ટ્રેનો છે, એમ જવા માટે તો.
બરાબર, સવારે મતલબ સાંજે તો બેસ્યો સવારે પહોચાડી એમને.
હા, સાંજના કેટલા વાગે છ, સાડા પાંચ-છ વાગે બેઠો હતો. છ છ વાગે ત્યાં બે વાગે પોહોંચી ગયો હતો આઠ કલાક લાગે સમજી લે ને
સવારે વેલો
હા, બે વાગે પહોચી ગયા ત્યાં પછી ફ્રેશ-બેસ થઈ પછી ત્રણેક વાગે ત્રણ-સાડા ચાર હમજીને ચાર વાગે ગયો હતો. બસમા લાઈન લાગે
ના, ના અ આનો મતલબ અહિયાં થી તું રાત્રે ભેઠો હતો ને? ભુજથી, અચ્છા ભુજ તો અમદાવાદ બસ
હા, સવા-સાત વાગે ગયો, બે વાગે પહોંચી ગયો.
ઓકે, પછી અમદાવાદથી સાંજે બસ-ટ્રેન હતી. બરાબર, બરાબર.
પછી મા દર્શન આમ અ શું કે બસમાંથી લાઈન લાગે, એ મેન મહિમા તો એજ છે, ત્યાં આગળ જવાનું.
બરાબર.
મતલબ મજા આવે, એમ રુવાડા ઉપર થઈ જાય.
હ
હા, જોરદાર.
બરાબર, બરાબર.
ત્યાં લાઈન એટલી લાંબી હોય મતલબ મંદિર દર્શન કરતા-કરતા તને બે લાઈન નીકળી જાય.
ઓ હો, થાકી જવાય છે તો નહી ઉભે-ઉભે
વી આઈ પી ટિકિટ પણ આવે, બસો-અઢીસો રૂપિયાની ટિકિટ આવે. વી આઈ પી થોડીક લાઈન ઓછી હોય, એમ એમાં.
હા, ભગવાનમાં પણ જોય કેવું થઈ ગયું, પૈસા આપોને પેલા દર્શન કરો.
હા. હા મરે તમારે જો નોર્મલ નોર્મલ લાઈન જીએ ને તમે ફ્રીમાં બરાબર વીઆઈપી જાવીએ ને તમારે થોડી લાઈન. થી બચવા માટે તો અઢીસો રૂપિયા લે તમારે. તો લાઈન ઓછી હોય એમાં એ તો ફટાફટો હા. પછી દનજીક આવી.
હા ગજુ હલે હે.
હું ગયો હતો એક વી આઈ પી ની લાઈનમાં - અઢીસો રૂપિયા લીધા તા.
ફટાફટ વાળા હોઈ જ ને.
ફટાફટ મતલબ એ તો માન ગર્ભગુથી તો દૂર એ આપણે પછી ત્યાં ગ હ પૂજારીને બધા ને ત્યાં ગ નજીક-નજીક વાળા ત્યાં વી આપણને પૂછે આપણને કે તમારે ભાઈ પાણી ચડાવવું છે એમ.
હ હા.
ઘણા લોકો પાણી જે દૂધ અભિષેક કરવો હોય. તેના અગિયારસો બે હજાર પચીસો ત્રણ હજાર એવા બધા એને ભાવ અલગ-અલગ એ પાછા.
ઓકે- ઓકે
અંદર ગર્ભ નજીક જવું હોય તો એના ભાવ અલગ બે ચાર હજાર રૂપિયાના ભાવ.
ઓહો.
હા અંદર ગ્રભગૃહ જવાનું તો પાંચ છ હજાર હમજી લેવાના પૂરા.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ બરાબર.
સેલિબ્રિટી બધા જાય મજ જાય બધા.
હા એ તો એમાં જ જાયને યાર.
ધંધો હે ભાઈ
હા વન ટાઈપ ધંધો જ થઇ ગયો કહી શકાય કે ધંધો કમાય છે. ભગવાન મા પાસ થઈ ગયા.
હા લીગલી નથી, પણ છતાંય માણસો કરી નાખે
ત્યાના લોકો કરે હે ધંધો એમને.
હઉ સ્વામી પૂજારીન બધા ત્યાં વહીવટ કર લે એ લોકો.
હ- હા-હા અ ત્યાં મતલબ કોઈ ટ્રસ્ટ હલાવે છે કે પછી શું હે?
એ લોકોને દઈ દેવાના.
મતલબ એ ટ્રસ્ટ છે કે પછી મતલબ મંદિરનુંું જે મતલબ એવું છે.
હઆ આ વીયાયપી એન્ટ્રી તો લોકો ટ્રસ્ટ જાયઆ તમે લ લો ને. બસો અઢીસ રૂપિયા વાળી એ ટ્રસ્ટને જ જાય એમ બાકી તમે પૂજારી પૂજારીઓ શેટિંગો જે મંદીર અંદર
હા એ તો અલગ હા-હા.
કાંઈ ના ખર્ચા પાણીમાં વાઈ જઈ કંઈ ન હોય.
બરાબર છે.
બાકી આમ ઈલિગલ હ મંદિર માં અંદર જવાનું કે પૂજા સેટિંગ કરવાનું ઈલિગલ હ.
બરાબર.
થોડાક ટાઈમ પહેલા બે-બે ત્રણ માણસો આવ્યા હતા. એની પાસે લીધા હતા બે હજાર-ત્રણ હજાર- ત્રણ હજાર લીધા કોઈક લોકલ એજન્ટ પાસે. ત અંદર -અંદર દર્શન કરલી છે અંદર ઠેઠે ત્રણ હજાર લીધાંદર.
હ ભગવાન ત્યાં તો મતલબ એવા ફ્રોડ હાલતા જ હશે શું કેવું?
આરામ થી હાલે.
હે ને કેમ કે માણસો નવા- નવા આવ્યા અને ખબર ના હોય. તો બારે ભા રહી જાય કે ચાલો તમને બે ત્રણ -ત્રણ હજાર માં અંદર સુધી દર્શન કરાવું છો અમારા ઘરનું જ છે એમ કરીને. પછી ત્યાંથી લઈ પૈસા લઈને ભાગી જાય તો શું ખબર પડે.
અમને એ કીધું તું હોટેલવાળા હતા ન ત્યાં હોટેલવાળા એ કીધું તું કે તમે અંદર જાવું હોય તો પૂજારીનું સેટિંગ હે આપણું કેહેજો આપણે એમ.
બધાને મતલબ ત્યાં એ, હા મતલબ કમિશનવાળા ધંધા ચાલે હે.
હા, પૂજારીને આજ બે હજાર રૂપિયા આપે પાંચસો રૂપિયાને આપી દે.
હા ના એ વાત તો બરાબર જ
ના વખત નથી કરમાં
હવ આરામથી
પછી એમાં શ્રદ્ધા શ્રદ્ધા વિશે એલે કોઈ બોલે નહી કોઈ,
હા એ તો વાત બરાબર છે. ખોટું ખોટું ઈલિગલ જેવું હાલે, મતલબ ભગવાનના નામે કમાય છે એમ
હા એ તો છે જ ને હવ આવું અહીંયા છે બાકી મતલબ કાલભેરવ મંદિરમાં એવું નથી એમ ત્યાં લાઇન
કાલભૈરવ મંદિરમાં એવું નથી એમ
ના ત્યાં આવું નથી, ત્યાં આવ કલાકમાં ત્રણ કલાક બ ઉભા રહ્યા હતા એમને
બરાબર
બપોરનો તડકો હતો, ત્યાં તો બધું ઘણા બધા મંદિર એવા હે છે એમ બધું છે આખો દિય લાગે તમને ફરવામાં
હા હા હા
ત્યાંની બધી આરતી જો મંદિર બધાની અલગ અલગ વિશેષતા હોય મંદિરની
હુ હૂ હુ ત્યાં હજી હા ઉજ્જૈનની બાજુમાં બાજુ કઈક છે ને કાલભૈરવ સિવાય બીજું પણ કઈક છે ને હજુ માતાજીનું કેવું કઈક ફેમસ છે, હા હા હા હા હા
એ ત્યાં ત્યાં પણ પાછળ બાજુમાં છે. ઉજ્જૈનમાં‌ જ- જે મહાકાલનું મંદિર જે મેન મંદિર બાજુમાં છે, એની સાંજના આરતી જોવાની
બરાબર ત્યાં હર્ષદી માતાની
હા એ મતલબ પાર્વતીજી રૂતેે એકાવન શક્તિ પિઠ એકાવન શક્તિ પિઠ
હા હા
આ અંબાજીને બધું જે આવને જે એમાંથી એકાવન
એમાંની એક છે, એમને
તુ ન્યા કાંઈક ક અ હૃદય છે એક જ છે એ ખબ ધ્યાન નથી એવું યાદ નથી, એવું છે. ત્યાં શું આમ મોટું દીવડા પ્રગટાવે ને બધું‌ રિલ્સમા આવતું.
હા હા હા
એવું
હમ્મ હમ્મ
સારું છે જવા જોવા જેવું
મતલબ એક બે દિવસમાં કેટલા દિવસ કરો તો
બે બે દિ હાલે, આરામથી ફરવું હોય હવ આરામથી મજ લેવી હોય મતલબ ધીમે ધીમે ધીમે બે દિ હાલે એમ
બે દિવસ માં પાસે ઓડી ગયા એમને, તું કેટલા ત્રણ દિવસે આવી ગયો ને હ
હા બે બે બે દિ રોકાણો તો
બરાબર
બે દિવસને એક રાત રોકાણો છે એમ
બાકી બધું મળી જતું ને હોટેલ બોટેલની ફેસિલિટી
હોટલુ જ છે ત્યા તો ધંધો છેને યાર
ભગવાન નુ છે લિયા હા હા વડે હું છે
બસ એવુ આ બીજું નથી શીખા
મતલબ ગામ છે કે સિટી જેવું એમ
આમ તો સિટી જેવું જ છે એમ પણ જે આપણે મંદિર મંદી જે ને મંદિર ના આજુ બાજુ બધું એ લોકો એ એજ કવર કર નાખ્યું બધું હોટલો રેસ્ટોરન્ટ બધું એજ કવર કર નાખ્યું હે
બરાબર બરાબર બરાબરઆ સોમનાથ માં પણ એવું જ છે બાજીમાં તો આવ જાવ તો હોટેલો હોટેલો હોટલો એવી રીતે ગિરનાર માં ભાઈ એવું જ છે ને બધામાં એવું જેવીજ રીતે હા
ઓય કરે પોતાનું ઘર બનાવી પછી પોતે ઉપર આપી દેવ
બરાબર હા એ છે હા હા હા જાહેરાત કરી નાખે એ
હા હમ
સારું ચીજ આવા જેવખર
હમ
સારું છે જાવા જોવું એમ ખઉ
હા
બર
ભલે સરાર વાલ ભલે બાય